હલો હલો હલો.
હલો હા તમારો અવાજ આવી રહ્યો છે હા હા.
હા સ્કૂલથી આવી ગ્યા તમે . બસ મજા સુલથી કયા આવ્યા તમે.
આવ આરે રજા હ જગન્નાથ યાદ છે ને રથયાત્ર. એટલે અમને
એટલે હાફડે હતો એમ. અચ્છા. સવારની પાડી કે બપોર ની પાડી તમારી? હલો.
હા.
સવાર ની પાડી હોય કે બપોર ની પાડી હોય તમારી શાળામાં?
ના અમાર સવારનો સમય હતો, આજે સાત. ગ્યાથીથી સળા સટ વાગ્યાથીથી. અગિયાર વાગ્યા સુધી નો સમય હતો.
અચ્છા અચ્છા તો બીજું ડાય સ્કોડ ને એ બધી કામગીરી ચાલે કે અત્યારે તમારી?
ના અમારે અત્યારે સ્કોલરશિપના ફોર્મ ભરવાના છે.
અચ્છા અચ્છા એટલે ગવર્મેન્ટ સ્કૂલની અંદર, એવો પ્રોજેક્ટ હોય એમ.
હા બીજે બધી સ્કૂલોમાં તો હોય છે કે ત્યાંથી જ સ્કોલરશિપ સાયબર કાફે માં ને એવી રીતે ભરવાનું હોય છે પણ અમારી સ્કૂલમાં અંયા ઉપર જો અમારું ઉચવાણિયા ગામ છે એમાં એટલી બધું. સુવિધા નથી ગામમાં સાયબર કાફેને આવું બધું. એટલે વિદ્યાર્થીઓ ક્યાં ભરવા માટે જાય? એટલે પછી ટીચરો જાતે જ ફોર્મ ભરે છે.
વેરી ગુડ વેરી ગુડ તો તો પછી બહુ સારું કેહેવાય એટલે તમે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાવો છો અને, એમના માતા પિતાને પણ અ કામગીરી માંથી રાહત મળી જાય એવું જ ને?
હા હા.
સારું કેવાય તમે એકક્સ્ટ્રા કામગીરી કરો અને આદિવાસી વિસ્તાર અંતરિયાળ વિસ્તારમાં વાલીઓને ખરેખર લાભ થાય તેવી પ્રવૃતિ કરો તો ઘણું જ ઉચિત કેહેવાય. કેટલા શિક્ષકો તમારી સ્કૂલમાં મેડમ?
અમારી સ્કૂલમાં અઢારથી વીસ શિક્ષકો હશે.
અચ્છા અચ્છા અચ્છા, અને બાળકો?
બા બાળકોની સંખ્યા તો બહુ વધારે છે. અ તો આગળ નવસો જેટલા હતા ને અત્યારે તો હજારની ઉપર આંકડો નીકળી ગયો છે.
ઓ હો હો હો. એટલે ત્યાં પ્રાાઈવેટ સ્કૂલ નહીં, ગવર્મેન્ટ સ્કૂલ જ વધુ હશે એમ.
હા ગવર્મેન્ટ સ્કૂલ જ છે, અને અમરી સ્કૂલમાં હજાર બાળકો છે અને આજુબાજુ પાછી એટલે ગામની અંદર જ બીજી ચાર વર્ગ શાળાઓ ચાલે છે. કસના ફળ્યા ડામોર ફળ્યા ને એવું એમ, તળાવ ફળ્યા ને મ. એટલે બીજે ચાર અમારી મુખ્ય પ્રાથમિક શાળા. જે એક થી આઠ ધોરણની છે એટલે એવી તો આખા ગામમાં પાંચ સ્કૂલો છે.
હા હા હા એટલે ગામ તો ખાસું એવું મોટું હશે અને વિસ્તાર બીજ ઘણો મોટો હશે એવું લાગે તમારી વાત પરથી
હા વિસ્તાર મોતો છે એ લગભગ બધી કૂલો મળીને તો આખા
હમ્મ હમ્મ હમ્મ એટલે સંખ્યા બી વધારે અને બા વિસ્તાર બી મોટો એટલે તમારું અહ ગુજરાતનું છીવાડાનું ગામ લાગે
હા.
દેશની બોર્ડર પર આવેલું ગામ છે ઉરવાણિયા ગામ
બરાબર બરાબર એટલે બાળકોની સંખ્યા બી વધારે અને
હા હા અવાજ થોડો કટ થતો છે. અવાજ નથી સંભળાતો કાઈ નઈ તો જાતે આવી જશે. અવાજ આવી જશે નેટવર્ક ઇસ્યૂ છે ને એટલા માટે હા તમારે ચાલું રાખો ફોન અવાજ આવી જશે અમુક સમય નેટવર્ક કટ થાય છે. હ હલો હલો હા અવાજ નથી આવ ફોન ચાલુ જ રાખજો હલો ઈ હા હા હા હલો હલો હા અવાજ નથી આવતું તમને બિલકુલ અવાજ નથી આવતો હલો હલો હલો હલો મારા ફોનમાં તો ફાઈવજી નેટવર્ક છે પણ અવાજ આવતો નથી તમારો હલો હલો તમે શું બોલી રહ્યા છો બિલકુલ સંભળાઈ રહ્યું નથી અવાજ ક્યાંથી આવે નેટવર્ક ઈશ્યુ બહુ જ છે સંભળાતું નથી
હ છે
હાલા કરું હું વાલા કરું હું ઘન શ્યામ તમને વાલા ક
હ
તો હાલા કરુ. લાડ કરું હું. ઘનશ્યામ તમને વાલા કર. રું ફર ફર કલી કલી કરતા ખિલ ખિલ હતા તમને હાલા કરો હું વાલા કરો હું ઘનશ્યામ તમને વાલા કરુ. હાલા હાલા હલા હાલા હાલા હ
આ છે
થોડી જાવ થોડી જાવ ત્યાં મળી જાઓ. હે મોંઘા ભાવ લઈને પોઢાડે છે. માતા તમારા મોંઘા ભાવ... ઓઢા... વાલા હા હાલા હા.... ઓમ.... હાલે મારા પોઢી જાવો
તુજ મા. તુ છે મારો
સપનું છોને તું જ મારું મિત્ છો ભાગ્ય જાગ્યા સુતા મારી આવ્યો જ્યારે તે પોડે મારા હાલ હલ હ મારા પોઢી જાવો. પોઢી જાઓ. લાલ મારા પોઢી જાવો અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજેે વીગાડંબર ગાજે. કયારે સાંજના અંબર ગાજે. મેઘા ગાજે મેધા ડમ્બર ગાજે... હાથે મે મોરલીમાં બતાઉ કા બોલે ટહુકા બોલે મોર